જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણબહેન કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે સમાચાર મે સાયબર સિક્ય્યોરિટી વિશે સાંભળ્યો કશું હોય.
હા સાયબર સિક્ય્યોરિટી એટલે મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ. પર ઘણી અ માહિતીને સુરક્ષિત રાખવા રાખવાની રીત છે,
આ તો ખૂબ જરૂરી વાત છે,
હા આજ કલ તો બધું કામ ઓનલાઈન થાય છે, ને
હા સાચું કશો તમે જસે કે બેંક. બેકરી ખરીદારી ફીસ ફરી ટિકિટ બુક કરવું બધું મોબાઈલથી થાય છે, એટલેું જો સાવધાની ન રાખે તો નુકસાન થઈ જાય.
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓ સાઈબર અપરાધીઓની એ ખોટી લિંક ફોન કોલ અને મેસેજ દ્વારા લોકોને સચેત રહે ન જ છે, જે
બિલકુલ સાચું ક્ય્યું. એવા મેસેજ પર વિશ્વાસ ન કરવાનો એ મોટાભાગે ફ્રોડ હોય જાય.
બિલકુલ સાચી વાત કહો છો તમે.
પછી શું. એમ મેસેજ ડિલેક્ટ કરી દેવાના અને લિંક પર ક્લિક ન કરવું. ઓટી પી માગે ને તો ઓટી પી ના દેવાના
ઓટીપી એટીએમ પન પાસવર્ડ કોઈને ફોન ના આપવાનો બેંક ક્યારેક ફોન ર ઓટીપી નથી માંગતી.
હા. પાસવર્ડ કેવા રાખતો.
મજબૂત પાસવર્ડ રાખવાનો મોટા મોટા ના અક્ષર એક અને એક સ્પેસ ચિહનો નો ઉપયોગ કરવાનો.
એ એકદમ સાચું કયું તમે. એક જે પાસવર્ડ બધી જગ વાપર્યું યોગ્ય છે,
હા અલગ અલગ એકકાઉંન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવ રાખવો પાસવર્ડ બદલતો અરે એમું જોઈએ.
બિલકુલ સાચું કહો. હા સમય સમય પર પાસવર્ડ બદલોું ખૂબ સારી આદત છે, સોશિલ મીડિયા પર શું ધ્યાન રાખવું.
સોશલ મીડિયા પર અગત માહિતી બધા સાથે શેર ન કરવાનું ઘનું સર નામ બેંકહિત બેંકની માહિતી અને દસ્તાવેજ સાર્વજનિક મૂકવામાં નહી મૂકવાનું.
બિલકુલ સાચું કહો તમે ફોટો મૂકવાનું કોઈ જોખમ છે,
હા જરૂરી હોય તે. એટલે જ ફોટો મુકવા પ્રાઈવેસી સેટિંગ અને સેટિંગ પણ બી ચેક કરવાની જોઈએ.
બિલકુલ સાચું કહો તમે મારા બાળકો પણ મોબાઈલ વાપરે છે, ને
તો સાયબર સિક્યોરિટી વિશે સમજવું ખૂબ જરૂરી છે,
તમે શું કરવું
અજય માનસ સાથે સેટ ન કરવું ખોટી લિંક ના ખોલવી અને તકલીફ હોય તો માતા પિતા ને જનાવો
બિલકુલ સાચું ગયું પણ વાયરસ શું હોય
વાયરસ એ નુકસાનકારક પ્રોગ્રામ હોય છે, જો મોબાઈલ અથવા કમ્પ્યુટરને નુકસાન પહોંચાવે છે
બિલકુલ સાચું કયો તમેં અને એન્ટીવાયરસ વાપરણ મોબાઈલ અને કમ્પ્યુટર અપડેટ રાખવા અને ફલ ભરોસા પાત્ર એપ ડાઉનલોડ કરવી
બિલકુલ સાચી વાત કહો છો તમે ખુબ સારી એ વાત છે ઓર બધા વિષય બહોત ઉપયોગી છે
બિલકુલ સાચું કિયો સાયબર સિક્યોરિટી આજના સમયે જરૂરી છે
હા સાઈબર સિક્ય્યોરીટી ભી બહુ જરૂરી છે
અને ફિશિંગ નામ ઘણી વાર સાંભળ્યા મળે છે એ શું છે
ફિશિંગ સાબરી ફ્રોન ની એક રીત છે અફાદ મોટા ઈમેલ મેસેજ વેબસાઇટ દ્વારા લોકો પાસે માહિતી લેવનો પ્રયત્ન કરે છે
બિલકુલ એટલે એવા મેસેજ પર ભરોસા ન કરવાનું
હા પેલા સારી રીતે ચેક કરવો જો હોય શકાય તો લિંક પર ક્લિક કરવું મોબાઈલ એ એપ ક્યાંથી ડાઉનલોડ કરવાનું નથી
બિલકુલ સાચું કહ્યું કોઈ એપ કોઈ એપ ઇન્સ્ટોલ કરવા પહેલાં શું જુઓ
એની રેટિંગ જોવું રિવ્યુ જોવું એને પરમિશન જોવી ઓર જરૂર ના હોય તો એવી પરમિશન ના આપવી
બિલકુલ સાચું કીધુ ફ્રી વા વાઇ ફાઈ વાપરુ સુરક્ષિત છે
હા સાર્વજનિક વાઈફાઈ પર બેંક મે પેમેન્ટ કરવું એટલું સાર્વજનિક વાય સાર્વજનિક વાયફાય એ થોડું અ મુશ્કેલ થાય છે
બિલકુલ સાચુ કીધુ તમે અ કરણ કે એમાં માહિતી ચોરી થવાથી સંખલા વધારે હોય છે
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓનલાઈન ખરીદારી કરતા શું ધ્યાન રાખવું ભરોસા પાત્ર વેબસાઇટ તેજ ખરીદારી કરવી અને વેબસાયટ નું નામ સારી રીતે છે કરવાનું હોય
બિલકુલ સાચું કીધુ બેંક તરફથી ફોન આવે અને માહિતી માગે તો પહેલાં ખાત્રી કરવી કે ફોન સાચો કે નહી ઓટીપી પિન પાસવર્ડ કોઈને કહેવો
બિલકુલ સાચી વાત કહો છો તમેં પાસવોર્ટ સાથે બીજી એક સુરક્ષા જેમ કે ઓ ટીપી અથવા ફિંગર પ્રિ પ્રિન્ટ ઓ બી ખુબ સાચવી ને રાખવાનું
બિલકુલ સાચું કીધું કોઈ પાસવર્ડ જાણી જાય તો પણ એકાઉન્ટ સહેજથી ન ખુલી શકે
હા બિલકુલ ની સાચી વાત કહો સો બેન તમે કે ડેટા બેકઅપ મા ડેટા બેકઅપ સ સાથે માટે જરૂરી છે ના
બિલકુલ સાચું કીધુ તમે, જો મોબાઈલ ખરાબ થઈ જાય અથવા ડેટા ડિલીટ થઈ જાય, તો બેંક અપ થી પાછો મળી શકે. બાળકોના ગેમ રમવા દેતા હોય, ત્યારે શું ધ્યાન રાખવું
એવ જોવાનું કે ગેમ ડાઉનલોડ કરતા પેલા. જોવો કે સુરક્ષિત છે કે નહી એ એ ખરીદારી પણ. ધ્યાન રાખવું સોશિયલ મીડિયા આ આજના લોકની ફ્રેન્ડ રિક્વેસ્ટ ની બધું ધ્યાન રાખવામે રાખવું જોઈએ.
બિલકુલ સાચું કું, સાઈબર અફરાધ થઈ જાય તો શું કરવાનું તુરંત પહેન જવાનું પાસવર્ડ બદલવાનું અને સાયબર હેલ્પલાઇન પણ ફરિયાદ કરવાની.
બિલકુલ ની સાચી વાત કહો છો બેન તમે. કે સાયબર સિક્ય્યોરિટી માટે જાગૃક રહેવું ખૂબ જરૂરી છે બિલકુલ ની થોડી સી સાવધાની થી મોટું નુકસાન એટલી હો શકાય છે.
બિલકુલ સાચુંક્યું. આજ મને ઘણું નવું શીખવા મળ્યું મને પસંદ અને આનંદ આવ્યો. સાયબર સિક્યોરિટી માઇ બધા સુરક્ષિત પહોંચાડવી જોઈએ.
બિલકુલ ની સાચી વાત કહો શું તમે. પણ આ જો ઇન્ટરનેટ ઉપયોગ વધી ગયો છે તો એના સાથે સાઈબર અપરાધ ફન બી વધી ગયા છે.
બિલકુલ સાચું કયો સાયબર અપરાધ લોકોને કેવી રીતે ફસાવે છે. કોઈ વાર ખોટી લિંક મોકલે કોઈ વાર નકલી બેંક અધિકારી બની ફોન કરે અને કોઈ વાર સોશિયલ મીડિયા ખોટો એકાઉન્ટ બનાવે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે. જો કોઈ કહે કે તમારું એકાઉન્ટ બંધ થઈ જશે તો શું કરવાનું.
અ બિલકુલ. ગભરાવાનું નહીં સીધા બેંક અગ્રે નંબર પર સંપર્ક કરવાનું ઈમેલ ખોલતા પહેલા શું જોવું. અને મો મોકલનાર ન ઈમેલ એડ્રેસ ચેક કરવાનો. શંકાસ્ પર ઈમેલ હોય તો ખોલવાનું નહી.
બિલકુલ સાચી વાત કહો છો તમેર મજબૂત પાસવર્ડ યાદ રાખ રાખ રાખવું બહુ જરૂરી છે.
સાચું કું એકદમ પાસવર્ડ મેનેજમેન્ટ ઉપયોગ કરવી શકાય. અથવા સુરક્ષિત જગ રાખીને રાખવી શકીએ મોબાઈલ અપડેટ કરવું જોઈએ
બિલકુલ ની સાચી વાત કહો છો તમે મોબાઈલ અપડેટ કરવું જોઈએર અપડેટ સુરક્ષા સંબંધી ખામિયા દૂર થાય છે. જેનું સોફ્ટવેર વાપરનું યોગ્ય છે. ના હમેશા નવીન ડેટ ઇન્સ્ટોલ કરવાનું સાયબર બુકિંગ શું હોય છે.
બિલકુલ સાચો ક તમે ઇન્ટરનેટ પર કોઈને પરેશાન કરો. અપમાન અપમાન કરવું અથવા ધમકી આપે તેને સાયબર ફુલિંગ કહે. એવી એવી પરિસ્થિતિ માં શું કરવું? એ સ્કીન બ્લોક કરવાનું. પુરાના રાખવા અને જરૂરી હોય તો ફરિયાદ કરવી
બિલકુલી સાચી વાત કહો છું સમે આજ કલ તો દેખો ના ઓનલાઈન ક્લાસ કરતા વિદ્યાર્થીઓ શું ધ્યાન રાખવું
બિલકુલ સાચું કો મને તમારાથી વાત કરતા ખૂબ આનંદ આયો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બેહેન